હાલો.
શું કરો?
બસ શાંતિ
એવું છે, શાંતિ છે, એવુ તો તમે ક્યારે મલવા આવાના છો?
કાલે
કાલે હમ હમ હમ હા હા હા એ તમારું નામ શું છે?
મારું નામ હેમેન્દ્ર જયેશભાઈ પટેલ
ઓકે સારું સારું શું ચાલે બીજું?
ક એને ગરમી લાગે લાઈટ જતી રે લાગે.
કઈ તમારી એ
અમરેયા તો નઈ જાતી.
જો તમાર ના તમાર પાવર બેંક ને તમાર પાહે
ના ના અમારે તો નરેન્દ્ર મોદી તરફ થી આવે બધું અમે તો ઉપર પેલી નહી આવતી પેલી ઉપર આવે છે, હુ કેવાય એને હે ના ના ના અમારે અમારે પેલું એ નાખેલું છે, ઉપર સોલર ચાર પાંચ લાખનું સોલન નાખેલું છે, એટલે બધું કેચઅપ કરે અમારે તો એટલે અમારી વીજળી ઓછી આવે એમ
હ તમાર ઓસી આવે અમાર વધારે અમાર વધારે પણ જતી રે
એવુ છે.
મેં અમારે તો કેવું કે પેલું જનરેટર હો ચાલે એમ એ જ લાઈટ જાય એટલે જનરેટર ચાલુ ક ના ના અહીંયા અમારા એમાંમ અહીં ગાડી કેવું કે અમે જ્યાં રહીએ ને તયા બધાનો સોંમ છે, એમ એટલે એકબીજાને બધા સપોર્ટ સપોર્ટ માં હા બધાને સપોર્ટ કરે અહં અમારે કેવું કે અમારી સોસાયટી માં એવું છે. કોઈ ગરીબ ના મળે અમારી સોસાયટી ઓ બધામે જે એક એક ઘર ગાડી હ અમારા સોસાયટી બધા ના સરસ
અને અમાર તા બધા છે, ને એક એક ઘર નાનતા આપડે શું કેવાય ગેસ લાઈન પણ નાખેલી છે. ઉપરાંત સવારે તો પેલી કામવાડી આવે કચરો લઈ જાય બધું જ કામગીરી અમા તો થયા કરે ચાલ્યા કરે બધુ
હેને
હમ. તમારે કેવું છે?
અમારે તો બો સાદું સાદું ભાઈ
અ સાદું સાદું સરસ જિંદગી જીવાની સાડી
હ સાદી સાદી.
અમદાવાદમાં તો આટલું સરસ છે, આટલું મોટું મેગા સિટી તમારે તમાર કરતા બરોડા હારું એવું લાગે અમારે તો શાંતિ અમે તો જે એરિયા અમારે જે એરિયામાં રહો ને ત્યાં તો બહુ શાંતિ જ મા
પણ શાંતિ હોય ને તમારે તો બાબા બુરાવ વાળ સીડી છે, અમદાવાદ એટલે પતી ગેય તમારી બરોડા એટલે બાબુરાવ વાળી સિટી કહેવાય
એવું છે, બાબુરાવાડ હ હા હ. બરાબર કોણ છે, બાબુરાવ?
બાબુરાવ છે, પેલાનો રાજા
બોમ્બેમાં ફરવાની મજા આવે
મજા આવે
એવું તો તમે ગયા તા એ વરસાાની સિઝન માં કે શિયાળામાં કે ચોમાસામાં સારું લાગે ત્યાં
ઓ તો ઉનાળામાં મજા આવે શીયાળ ત્યાં
ના, બોમ્બે ગરમી કેટલી પડે ઉનાળામાં તો, તમને લાગે એવું. હમ, મને તો ટેન્શન આઈ જાય, બા બોમ્બે તો બાપા તઈ ગઈ તો, બોમ્બેમાં તો એક દિવસ હું ગયેલી તો બાપા બઉુ-બહુ પરેશાન થઈ.
હે, ને?
અહીંથી તો મને સારું લાગ્યું જવાનું, તો મજા આઈ ગઈ. પછી, આવામાં લોચો મારી દીધો.
ક્યાં?
અરે જવામાં બધી સિસ્ટમ સારી હતી. એક તો અહીંયા મને પ્રોબ્લેમ હોય બધી એટલે હવે, અમુક વોશરૂમ ને આ તે બધું પ્રોબ્લેમ હોય થોડી ઘણી, હ, તો તેના માટે થોડું પ્રોબ્લેમ થાય એમ
અહીંયા તો પ્રોબ્લેમ રહે, પછી એમાં તો પછી પેલું, હમ્મ.. ટ્રેનમાં જ્યા હોય, તો વાંધો ના આવે.
ના મળી, રિટર્ન માં બોટ અ, પેલી જ અમાર જવાને ટાઈમે તો પહોંચતા વાર નતી લાગી. પણ આવના ટાઈમ અને પાછું, તો અમને જયારે જવાના એ એવું કીધુ તું, તમે આટલા વાગે ઉતરશો સર તમને લગભગ આઠ વાગે ઉતારશે અને ઉતાર દીધા ચાર વાગ્યા ના બોલ
ઓ બાપા
બોવ ટેન્શન આઈ ગયું તું મન
હોય હવે, થાય કોક-કોક દાડો એવું થાય, બિચારો લકઝરી વાળા શું કરે
હમ્મ
લગઝરી વાળા શું કરે? રોડ હારા હોય તો દબાવે
ટાઈમે તો એટલા વેલા, વેલા ઉતાડી દીધા, થાય કેટું હોય લાવે એમને ટાઈમે
એટલે ભાઈ એમ નહીં, રોડ સારો હોય એટલે હંગાઈ હોય ને ગાડી હારો રોડ હોય એટલે દબાવે ને
હમ, હ
એવું રહેવાનું
બરાબર, બીજું શું ફરવા લાયક છે એ બાજુ
ત્યાં આગળ તો પેલું છે શું કહેવાય એને
ગોઆ જવા, જોવા જેવું કે એવું જ
હમ્મ... ગોવા તો મસ્ત છે, બ્રિજ છે ને પેલું દરિયો છે ને બધું મજા આવે એવું છે.
કઈ આગડી, ગોઆ આગડ
ને એવું બધું હોય ને ત્યાં એટલે મજા આવે, ગોવામાં આવો બહ મજા આવે.
બજેટ કેટલું થાય?
હે?
બજેટ કેટલું થાય?
બજેટ કઈ નઈ ત્રી-ચાલી હજાર રૂપિયા થઈ ને, પચી-ત્રીસ હજાર રૂપિયા
એવું છે?
ટ્રેનમાં જાઉ ટ્રેન ના આવો તો દસ હજાર ના થાય.
હે
હોવ
હમ્મ.. હમ્મ
પણ એટલા લોંગમાં તો ટ્રેનમાં જવું પડે, ગાડી લઈને ના જવાય કે ના બસમાં જવાય, થાકી જાવ તમે ટ્રેન સિવાય કોઈ વિકલ્પ નથી અને ટ્રેનમાં તો કોઈ વિકલ્પ જ નથી કે તમને જલ્દી પહોંચી શકો
અરે રે રે કોકર તો બે છે, ને જયપુરમાં અરામેટુ પીલું હતા પેલું ખાટું છે, એમને બધા ફરવા ગએલા બાપા રે અમે તો ગયા તા ને તો શું થયું હતું ખબર છે, અહીંથી તો જવાન ટાઈમે સરસ ગયા ગાડીમાં અને પછી આવવાના ટાઈમે તો ગાડી ના ઠીકાણા નઈ ગાડી તો અમે તો ચૂકી ગયા ને એક ગાડી વચ્ચે બીજી ગાડી એમ નીકળી ગઈ તો ખબર જ ના પડે અમારી ગાડી કારે આઇ ને જતી રી. અમે તો ટાઈમસ પહોંચી ગયા હતા ટાઈમસ બેઠા બી કેટલા બધા એ થઇ ગયું હત અમાર જગ્યા પર જઈ ને તો ટ્રેનમાં પ્રોબ્લેમ થાય છે, પછી અમે તો કે અ મન બીજી તેની સગવર કર્યા પડ કોઈ કડી હાલતુ હશે અરે અમારા જોડે બધા ગ્રુપમાં આવેલા ને બધા તો જીત
પ્રોબ્લેમ ના આવે એમ.
એનાંતર નહી વાંધતો પડતો પણ તો બી એમ.
હા એટલે વોશરૂમ માટે સારું એમ તમને અગવડ ના પડે બસમાં હોય તો
બી એવા હલ હલ કર ને બીક લાગે આપડને બહુ મીક લાગે
એવું છે, બધું બોલા બીજું
તો એ બધું રહેવાનું બીક લાગે તો શું બીક લાગે.
હે.
બીકમાં તો હું લાગવાની બીક
લાગે ને તો.
અરે ત્યાં ગાડી જોયું હોય તો પપ્પા કોઈ કોઈ ના નહી અમે તો છે, ને અમે તો બેઠા ને તો ખાલી ગાડી સેજટ થઈ લી પેલા તો પોલીસ વાળ ને બોલા લીધા પેલા ગાડી વાળા એ તો પેલો પાછડ જ આયવો અનેને પાછડ પેલી બોટલ નઈ આવતી ઈ છુટી મારી બોલો
હો હો.
ગાડીની પાછળ તો દેવાંશને માથામાં વાગતું વાગતું રહી ગયું એટલે એવું થાય નય જેવું એટલે ત્યાંના લોકો આપડા નહીં હોય. એમ એવું થયું મને હમ આપડને એવું કે આ લોકો બ હ
જ્યાંની પબ્લિક હોય તાંની રહી.
હમ્મ. એવું થયા કરે.
એવું તે રહેવાનું.
હમ્મ. બોલો બીજું.
એશા તો સબ હોતા હે.
હ.
એવું તો બધું થયલા કરે.
ચલો મને બીજું તો શું.
વરસાદ પડે છે.
ના ના.
અમાર તો બો વરસાદ પડે છે અહીયા આગળ
નથી પડતો એમ.
અમારે તો બોહ પડે શે ઘાબડો ઓઢી ને ઉપર બેહવું
એવું વરસાદમાં કોઈ ઘાબરો ઓઢતું હોય
એટલે સોરી ભૂલી ગયો ધાબારો નઈ લે છત્રી લઈને
હા વરસાદમાં છત્રી લેવાની કા તો પેલો રેનકોટ પહેરવાનો હ
ભૂલી જવાઈ
હ હા હા સ તેવું હોય તો ચલ્યા કરે હારુ
હારુ શું ખાજો હવે?
કઈ હવે બનાવે તો બને બનાવી તો દીધું છે હવે જમું છું થોડી વારમાં મારે જમવાનો ટાઈમ થોડોક હવે વારજે હજુ તો હું તો આઠ નવ વાગે નવ વાગે હુથી જમું શાંતિથી તો બોલો
એટલે શું બનાવ્યું છે
બનાવયું હવે મારે તો હવે સાદું સાદુ જ ખાવાનું છે ને અત્યારે તો એક તો રહિયા અમે બીમાર બીમાર પોટલીવાળા
એટલે બધા બીમાર જ હોય હવે
હમ્મ એટલે અમારે એ રીતે અમારું બજેટ એ કરવું પડે વરી
હમ્મ હ
હમ્મ એટલે ખાવામાં એમ જમવામાં એ રીતે ખવાય થોડું થોડું એમ
એ વાત બી હાચી
હા બોલો
હમ્મ
હુ ચાલે બીજુ
બીજું હારું છેય બધું પણ હમાણા તબિયત લબાકા લે છે
કમ
તે તો એવું ધારે
સીવું આવ્યો એટલે ભાગી
એ તો નાહી જ જવું પડે ને ભલભલા નાહી જાય
હે હેઅ હે હ હા હારુ હમ્મ હ બોલો
એવું શે બધું
ઘાબા પરથી નીચે આયા
ઓમેં હતા નીચે એવું પડે ને કૂતરા ઉપર છે ભય
આ તો તું પાછર આઈ જા
નારે ભઈ
તા બધા બાર અહ હ હારું પાવર જોડ દેતો હશેને
હું ટાવર છોડી દે પાવર છોડી દે બધું છોડી દે ભાઈ મારે તો
હ હ તો હારું
એ શિવિવ નીચે આવ્યો છો અમારે તો ચાલીયા કરે એવું બધું. અલા ખાવા શું બનાયું?
આ બનાયું હવે ઘરે ઘરે ખાવાનું હું પૂછવા. તો હોય એમાં. જમમાનું હાંજે વાર હું ખાવાનું. ચનબૂકે આ ભગવાને હવે કઈ રીતનું બનાય્યું છે.
બે બે થેલી દૂધ.
હા.
બે વાટકા ખીચડી. બાજરીના રોટલા. એલે એટલું બધું નહી ખાવાનું પણ એમાંથી કંઈક ખાવાનું એમ. એ તો બધું નહી કહી દ કે યાર
તો બે વાર તો બને તો કયો બાપકો ખાઈ જાય એટલું બધું પે ગટડસ
એટલું બધું લાવવાનું પછી થોડુંક ખાવાનું એમ કઉ છું.
આહા. મારે તો પાહિ બોડી વધારે એટલે મને તો ખાવા જોઈએ જ માટે દવા પીવા એટલે ખાવું જ પડે. અહ?
અડધું અડધું હાંભરીન કૂદકો મારે બધા. એટલું બધું લાવવાનું પછી એમાંથી થોડુંક ખાવાનું એમ કહું છું હું.
હમ્મ હમને હું ખબર.
હિ.. હિ...
વેગળી માં મજાએ ઘા. હે મેકડી ને ખાવાની મજા આવે કે. હાર એ ખઈ ખઈ ને વધારે બોડી
તે ગે મજા આવે હું તો પ્રીતના લઈને જઈશ મેગડીમાં એ હારી હારી એ તમ મંગાવે.
ઓકે સારું સારું બીજું કઈ આઈટમ મંગાવશ.
બીજું બધું ઘણું બધું મંગાવ્યા ને બધું ખબર છે પણ મેં બધે કેતો નહીં.
કોન?
તે મારે મારી એક વખત માં એક રાઉન્ડમાં એક આઈટમ નવી મંગાવે. આપણને એવું લાગે કે આવું આવું ખવાય એવું છે.
આ હા.
એટલે એમ દહ વખત લઇ જે દહ આઈટમ થઈ જશે.
જોઈ લેવાનું હું હું ખાય છે. અ છોકરાઓને પડે આપડને હું ખબર પડે.
એવું તો બધું રહેવાનું.
છોકરાને બધી ખબર પડે હું ખાવાનું હું નહી ખાવાનું.
ઓકે તો રહેવાનુંજ નહીં હું તો
હમ્મ, હમ્મ ગરમી તો બહુ પડે બાપા જો
મારે છે કારણ કે વરસાદ છે નહીં.
હમ્મ હમ્મ વાદળ છે ને ભરાય છે પાણી થી પણ હારા વરસાદ પડ તને અને આજે તો વાતાવરણ બી નુંસાન છે કે પવન એ નહી.
અને બી પવન નહીં કશું નહી બરાબર છે તો બાફ મારે ને જમીન? થોડોક પડીને જતો રહે એટલે પછી બાફ થાય બાફ થાય એટલે વાર્તા પતી ગઈ.
હ તો તમે બેન ના ઘરે આયા છો તો જવાના નહી ઘેર.
નાહી જવાનો અમણાં પંચર પડય્યું છે.
ઓ બાપ્પા સીટ આવું બધું થઈ ગયું અ એ તમારે તો હાર વરસાદ પડે ગાડી દોડવાની ના
દોવડાવેને તરત જાતે તેણે ચાર હજાર રૂપિયા લે જ નાતું ઉડાાવવા એ કરતા સારું ધોવાય
એ હારું શાંતિ તમાર કે
હોવ
બો શાંતી પરમ શાંતી નોર્મલ ખીચડીને એવું જ ખાવાનું બાપા અત્યારેં તો બો તાપમા ગરમી પડે ને બધી હા એવું તો નહી ખાધુ કોઈ દિવસમાં
ખાડો કરવાનો ખીચડીમાં અને પછી ખાવાનો કરવાનો પછી એમાં ઘી નાખવાનું
ના એવુ ત કેવું લાગે
અને ખીચડીમાં ખાડો કરી ત ઘી વધારે જાય ને?
એવું નહીં કેતો પછીની અંદર પછી હું ના
કશું નાખવાનું નહી પછી ઘી ને ખીચડી બસ તો એ જ ખાવાનું ત બીસું ખા